હલો
હલો, હલો
હા.
બોલો, હવે કઈ બાજુ છે?
ઘરેસીએ, તમે?
અમે ઘરે જ છીએ હવે રસોઈનો ટાઈમ થઇ ગયો છે. તે રસોઈ બનાવી છે.
હા, હું કે વરસાદ પાણી?
કાઈ નઈ વરસાદ કઈ નથી થાટા આવે છે.
હમ્મ.
તમારે
અમારે વાદરા છે.
તો અમારા છાટા કાંઈક આવે ને વયા જાય છે થોડાં કપડાં હૂકાય ત્યાંક કંઈક ભુલાઈ ગયા વય પલડીડે
હા.
હાકે કઈ નથી
હું રસોઈમાં હું બનાવી નાંખ્યું?
રસોઈમાં તો હવે હાલે છે મે એનું શું ખાવું એમ નક્કી નથી.
હા. અમારે એવું જ સે હવે.
કેક મેનું બહેનનું યાદ કરાવો બાકીન સંભારો તો બની ગયો સે.
સંભારો એકલો હવે એમાંથી કંઈક વિદેશી બનાવવા થાય, સંભારા હું કરવું પસી.
હે અમારે તો સંભારો બની ગયો તો ઈ તમારે ફિક્સ જ હોય બપોરે જમેને એટલે હાંજે મારે સંભારો કરવાનો જ હોય.
હા.
શાક નું મેનુ આવી ગયું સે.
હા. તો અમારે હુ કરીએ હવે રીંગણા નું કરી નાખું. રીંગણા
તમારે અત્યાં કોઈ કઠોળ નો ખાય ને, અમારે અત્યારે જ કઠોળ હાલે.
અત્યારે અમે કાંઈક બનાઈ નાખીએ, દાળ બનાવી નાખીએ મગની. બીજું એકોય પઠણ ન હોય આટણ
મારે બધું ચણા કઠોળ બધા આલે અટાણેને મને નો ભાવે કઠો પણ મને બપરે જ ભાવે
જઈએ ને હમ
પરત એને ખાવાનું જ ન હોય, જમવાનું જ ન હોય બપોરે. હવાળે નાસ્તો પસી હાંજે એટલે કઠોળ કરવું જ પડે મારે ઈ એને ખાવું હોય એટલે.
હા. મેં તો હવે બાજરાનો રોટલો મારે ચાલુ એને જો કેરી લેવા જાવી બોલો. અત્યારે હવે કેરી લેવા જાવી, હવે આ રીંગણા હું ઘેરેથી લઈ આયવી એનું હું કરવાનું હવે?
ને હોવ અમારે તો લેવું તું કઈ ભે લેવાની મેળ જ ન આવ્યો
હ હું જોકાલ રીગણા ખાલી રીંગણા એક લઈ લઉ બીજું કાઈ ન લીધું કીલોએક રીંગણા તેમાંથી એક બે દેવા દીધા બીજા લઈ લીધા જેટલું થેલામા હમાણો ને એટલું
હમ. અમારે
કેરી લેવા જય ઉઠયે ઓલો ઉઠયે પછી થાય હવે કેરી લેવાનું તો
સારું તમારે એમ તો અમારે ઓલી કેરી આવે છે પણ લેતી નથી હું
ઈ જતો તા જ લઈ આવ્યા
હા તોતાજ છે તોતા જ આવતી તે પચાની કિલો હતી
ઈ અમે ચાર પાંચ કિલો ઈ લીધી પછી પાછી આ પાંચ કિલો ઈ લીધી તોતા હવે પાંચ કિલો પૂરી થઈ પાછી એટલે દસ કિલો ઈ થઈ પાછી
શનિવારી મા છે, ને પચા હોની બે કિલો હતી મેં કીધું હારી નીકળે કે ભાવે કે ન ભાવે તો શું કરું એટલે વખતરો કરવાનો લીધી
હ. મે તો બપોરે તો સલાડ હા
મેં કીધું હારી ન નીકળે તો પછી ખબર ન પડે
આ કડક જેવી નામ તો સારી જ છે, વાંધો નથી
દોરી લેતા આવજો એમાં તો હુ થાય હવે ખબર નઈ હવે કેવી નીકળતી હોય સારી નીકળે?
હા સરસ નીકળે મસ્ત
અમે તો નહી તો રસ બરી ને ખારેક ઉપર હોય અત્યારે તો પછી ફ્રૂટમાં કેરી ઉપર ન જાએ
વૈશાલીની કેતી ત હું કોઈ ઈ બાજુ શોપિંગ કરવા આવીએ તો જાવો ચાલા આને કહું જાય એક બી હાંજે જવાય હવાર પૂગે લાખો દી ફરી ને હાજે પાસા
હમ એમ થોડું ભેગું થાય
થયા જાય ને હાનની પાસે બસ કર લેવાની હોય આખોધી બજાર માં રખડી ભાગે આપડે તો ખરીદી કરવા જાવું
તો પે તમે શોપિંગ નહીં કરો એટલું તો ટિકિટ ભાડું હોય જાય ને
હા. ચિકટ ભાડું હુ હોય છે, તીનસો રૂપિયા આય છે છસો રૂપિયા જાહે
ત્રચસોનું એ વધું એસયો કે ત્રણસો લે
ત્રણસો જોયે
હમ. આ તો તમે જાવેકદી ચલો અને તુંને અમારું લેતા આવજો અમે એ ગૂગલ પે કર દેહુ હું તમને
હાવે એ જાયે હવે હુંખર વેચવાનો કઈક ધંધો ચાલુ કરીએ
ક્યાંક તો કરવું પડશે ને હવે એવું ક્યાંક થી ગોતી આવે. એક થોડીક વા થોડુંક વસ્તુ એક વખત આવી જાય ને પછી તમારે ત્યાં ચાલુ થઈ જાય એવું છે ન
ઓકે વીહ ત્રી હજાર નું પેલા લેવું પડે વીહ ત્રી હજાર રોકવા પડે એમ
ના પસ ન પછી બોલી રખે કે એવું કંઈક હોય તો આમ પાછું રિટર્ન કરી હકી એમ જગ્યા એ પાછું રિટર્ન નો રાખતા હોય.
હા નાના છોકરા લુગડાય વી વી પચી પચી ના હોય.
તો અહી આપડે દોઢસો માં બસો માં વસે ત્યાં વાત ગઈ.
હમ દોઢસો બસો હોય તો ભાડું સામે નીકળી જાય ને.
હમ.
એ તો એવું કારખાના થ એવાથી જથ્થા બદ લઈ આવતા હોય એટલે તો ફાયદો જ થાય ને હોલસેલ માંથી આપડે.
હા. એવું કઈક કરીએ હવે એ બાજુ આવીએે.
હમ. રાતે એવું કરાય ગોતવામાં એટલે ખબર તો પડે એવું ગોતી લીયો. પછી અમને કેજો તો અમે ચાલુ કરશું એ હવે.
પછી તમે ચાલુ કરજો એટલે પાર્સલ ભેગા આપડે મગાવી લેવ.
હા પછી કઈક એવું કરશું ભેગું બધું.
તો ઘેરે મમ્મી ને દઈ દેવાય એ વેસે. જય્યારે કેટલા ધંધા ચાલુ થાય ક્યારે પછી આપડે ને એઈ ને
એક માં થોડુંક થી હોય તો તો ભેગું થઈ જાય બસ ન વાંધે. હા તો પછી બધા નું
રાજાએ કોઈ ન પાડે. ઘરે ઘડીએ ઘડીએ.
કોઈને આમ તો હવે કોઈ જવાના નથી ઘરે ઘડીયા ઘડીએ. હવે પૂરું મન નથી લાગતું જવાન થાય.
કા હાતમાં નઈ જાવો?
ઈચ્છા નથી જવાની.
હા.
તો ના પાડશ પેલા ભરી ને અમારે પેલા ભાગશું કા.
હા કઈ અમારે તો કેટલા દિન રજા પડે ને એ પ્રમાણે આઈશું ન કર. કઈ જવાનું હોય તો આવી અને કદાચ જોઈએ વરસાદ પાણી કેવા કોઈ મારા શ્રીમત માં તો હું પછી આવવાની હોય એટલે.
નાા તો બસ શ્રીમત માં તારા આવવાનું હોય. શ્રીમત માં આવવાનું હોય તો પાસ થોડું જોવાય.
થોડાક દી હાટું થઈ ને.
હમ.
એમાં જ હોય ને હાતમ આઠમાં ન જાય તો હાલે.
એમ જ કરીશું આપડે કઈ હાતમ આઠમને કઈ લેવા દેવા હોય ને કેમ કે એ બધે ટ્રાફિક જ હોય ક્યાં જવું ક ક્યાંય આપડે કઈ રમવું બમવું હોય નઈ.
અને આપડે કઈ જુગાર રમવો નો હોય અને રમવા વાળા રમતા હોય ને આપડે એટલું પણ આ થાય રજા હોય જાયએ તો આપડો ટાઈમ હોય છે એ બ ને બધા ભેગા થાય ને પછી પાછળ પ્રસંગ આવતો હોય તો ન જાય એ તો હાલે એમ.
હા.
પછી પ્રસંગ માં જ બધા આવવાના હોય ને તઈ જ કામ હોય પછી ઓલો હાતમ આઠમાં આવી જ પ્રસંગ રહી જાય એ ન મજા આવે એવું.
હા.
એટલે એમ થાય કે હવે નથ જાવું એમ ખોટું ઓલું ને કરાય ને પછી? સાતમ આઠમ એ આય સાતમ આઠમ રેવા દેવાય. તો શ્રીમત કંયા આવે આઠ આઠમા મહિનામાં આવશે ને?
નવામાં આવશે.
હા.
હજી તો છઠો બેઠો આજકાલમાં.
હાજ કેટલી થઈ વીસ થઈ ને.
હમ્મ.
હ એકી બાવીસ વાળા જ છે બધાઈ કા?
હા.
હેન્ડલમાં ના
હું એમ કેતી તી હું કવ બતાવા ગઈ તી ને તો પીછ તી વડી કીધું ટીચર અલા ટીચર એ ટીચર અજ જાય મેડમ
હમ્મ હઅ.
હલો એમ સી ઓર એ રેગ્યુલર ને હોય ને? હું ક વજન વજન વધતો જ જાય છે એટલું એટલું ઉતારવાનું ટ્રાય કરીએ તો ઉતરતો નથી એમ.
હમ્મ.
ને જો થાયરોડ ને કરાઈ લીધો તો થાઈરોઈડ કઈ આઈવો ની એ એ નોર્મલ છે. તો પછી હોવું જોઈએ તો હું કઉ આજ પ્રોબ્લેમ હશે બીજું કોઈ વસ્તુ નઈ વાળે ખરે
ખીલ નીકડે બધા એ ઓલા જ ઓલા છે હું કો પ્રોબ્લેમ પી સી ઓ ડીના જ બધાઈ છે. બસ મને એમ થયું ને કે બતાય આવું. તે બતાય આઈવી ને તે ટી વી એસ કઇરી. પેટ ઉપરથી ને બધેઈ ચેક કઇરુ. સોનોગ્રાફી કઈરી જે કે પી સી ઓ ડી છે. હવે કે એનું કાઈ થાય ની દવા બવા એની કાઈ હોય ની. કસરત કરવાની ને હાલવાનું ને એવું રાખો ખોરાક હાચો ખાઓ. પછી હું કોતો મને હું કો મને થાકોડો લાગે એમ કઈ કામ કરો કે ન કરો તોઈ થાકી જાય થોડુંક કરીએ તોય.
પછી બી ટ્વેલ કરાઇવું તો બી ટ્વેલ માં ઇ કે થોડુંક ઓછું છે તો હું ઇન્જેક્શન એવું બધું લીધું. તો કે તોય ઈ કે કરાઈ લે, દસ લીધા દસ!
બી ટ્વેલ બી ટ્વેલ ક ઇન્જેક્શન લીધે એટલે તો વધુ જ ઘટેલું હોઇસે બી ટ્વેલ ઘટે ને એટલે એવું જ થાય કાંઈ કામ નથ કરવું, સુસ્તી થાય જ નઈ ઉઠી કે ન્યાથી એમ થાય કે કામ અ જ નથ કાઈ કરવું. આ તોલા ની જેમ આપડે હું ઘરે હોય ને તો ધરાડ ધરાડ કામ કરી એવું થાય. મારે એવું જ થાય મારે તો ઘટેલું હૈસે ઘણુંઈ ઘટેલું એ છે બી ટ્વેવ તો મારે
મેં તો દહ ઇન્જેક્શન લેતાય એટલું ઘઇટું વિચાર કરો? પસી ગોળી આઇપી હવે.
ત્યા થોડીક વાર લાગે ઉસા તરત ન થાય એમ તો વાર લા
એમ ની દોઢ બે મહિના થઈ ગ્યા. ઇન્જેક્શન સેટ હું કહી ને પેલા ની લેતી, હમણાં નહી. કે દી નું લઈ લીધું પૂરું કર લીધું આની પેલા રજામાં આઇવી ની ઈ પેલા.
હમ્મ.
ક્યો મહિનો છે સાતમો છે ને છઠ્ઠો નોઈને પાંચમામાં ચોથા પાંચમામાં લીધા તા.
અહં. તો મારે તો બી ટ્વેલમાં પાંચમાં મેળે આવી જાય સે.
હમ્મ. મેં તો દહ લીધા તા હજાર રૂપિયા ના.
હઅ. મારે પાંચમા મેળ આવી જાય છે બે વરસ થ્યા.
હમ્મ. હાડા ચારસોનો રિપોર્ટ થ્યો હાડા ચારસોનો રિપોર્ટ. દોઢસો રૂપિયા ની દવા, ને ઈ એ કેશ ફી ને એવું ત કાંઈ દીધું નહીં, નક નકર બે હજાર ત્રણ હજાર એ પૂગી જાત.
એટલે અમે છે ને રિપોર્ટ કરાવું રિપોર્ટ નથ કરાવતી.
હમ્મ એમને એમજ લ્યો ને.
હા રિપોર્ટમાં કેટલા લીધા બી ટ્વેલ્વના ન્યાં.
હાડા ચારસો.
તો હારુ કેવાય અમે એક વખત કર્યો તો એન તો કુંચોને કેટલાય ઘણોય ટાઈમ થઈ ગયો તો અહીયા શરૂઆતમાં ખોટ હતું ને ત્યારે અમને એ પહેલો રિપોર્ટ કરાઈવો ને ઇ તો તે હાડા તૈન હજારનો થિયો તો પાંત્રીસો નો રિપોર્ટ થયો તો ખાલી બી ટ્વેલ્વ નો.
હ આ તો હાડા ડા પાંચસો લેય.
મોટી હતી. મોટી લેબોરેટરીમાં.
એવું મોટું ને એવું ન હોય પણ રિપોર્ટ અલગ હયશે. એ વિટામિન બી વન ને ટુ ને એવું બધું કરું હોય એટલે બધું ભેગવું હોય એ. એટલે.
પસી હા એટલે એમાં આયરન ને કેલ્શિયમ ને બધું આવી ગીયું.
હા-હા-હા તી એટલા ન જ આ તો ખાલી વી
પેલી વાર કર્યું ને તઈ પાછી વખતે કર્યું એતો કઇ તઇ આઈરન ઘટતુ મારે.
ના.
આયરન ઘટી જતું આયરન ઘટતું એટલે આયરનમાં એવી તકલીફ થાતી.
હવે ચાલુ કર્યો કાયમ હવે રોજ મારે દહીં મેળવી દેવું દ દહીં રોજ ખાવાનું. હવે કાચું ને એવું સલાડ ને એવું વધારે
જો કાચુંઇ ખાતી બધુંઇ પણ ઘટવાનું હોય ને તઇ અહી ઘટે જ છે કાચું ખાતી ને નહિતર હું પાલકને એવું છે ને એવી બધી ખાતી.
પણ ઈંડા માંથી મળે ને એવું કેમાંય ઈંડા ખાય ને તો જ આમાં ભેગું થાય એવું સે.
એ આ